હ...
હા કેમ છો.
હા મજામાં તમે કેમ છો.
બસ મજામાં. શું ચાલે છેલ! બસ શાંતિ
હા બસ શાંત પછી નહી ચાલ હા છે. કરો દ રટી રાંધવાનું ખાવાનું આ જ ચાલે છે.
હા....
તમારે શું ચાલે છે.
બસ જો શાંતિ
હમ્મ
હા ત્યારે આપડે જોઈએ તોહ હા
હા સવાર મોટે તો કામ જ કરવું પડે ને હા તમેતો તો ટાઈમ અનુસાર ચાલીએ છે આપડે તો
હા ત્યારે તો ટાઈમ જ નથી હો
ટાઈમ અનુસાર જો કામ કરીએ તો એમની મેનેજમેન્ટ સારી થાય છે. આપને પણ ગભરાટ ન નથી ટાઈમ પર કામ પતિ જાય તો આપને શાંતિ મળી રહે
હા હા અતારે ટાઇમની બઉ જરૂર છે કેમ કે, અત્યારે કોઈ પાસે ટાઈમ જ નથી હોતો હોય
હા એવું છે સમયનો તો બગાડ ના કરવો જોઈએ.
હા પોતાના માટે પણ સમય નથી હોતો.
હમ્મ એટલે શું કે આ વિદ્યાર્થીઓ માટે પણ સમય ખૂબ ઓછો છે. અભ્યાસ પણ ટાઈમ પર કરીએ તો એમને આરામ અને રમત માટે પણ સમયે છે ને
હા આ અત્યારે જોઈએ તો અત્યારે છોકરાઓ અ જે અત્યારે ટાઈમ વેસ્ કરે છે કે ફોન જોયા રાખે કે ફોનમાં બધું ગેમ્સ નેઈ ર‌ઈમાં રાખે તો અત્યારે એ ટાઈમ વેસ્ટ કરે છે એનો
હા
કે એમને અત્યારે નથી ઈ લોકોને અ ખબર કે ભઈ આગળ જાતા શું થાશે એમ?
અત્યારે એમના પાસે હા સમય છે. કે એમને શું કરવું? શું નહી?
આતો છે જ
હા આખો દિવસ ખોટે ખોટું ફોનનો ખોટું ઉપયોગ કયરા રાખે અને સમયની બરબાદી કરે છે.
હા સમયનો સદપયોગ ના કરવું જોઈએ.
હા અત્યારે આપડે જોઈ છી કે અત્યારે કોઈ પાસે નથી સમય જ નથી હોતો. પણ આપડે જે સમય જે મલે એમ એમાં આપડે પરિવારો સાથે વાતચીત કરી, બેસીએ પણ અત્યારે બધા ફોનમાં જ હા.
ફોનમા જ રહીએ છીએ.
હા
હલો
એમનાથી શું થાય છે? ટાઈમનો બગાડ થાય છે.
હા હમ્મ ને અત્યારે એક છે કે આપણા પાસે સમય છે કે આપડે પણ અમૂકવાર દોડધામ કરીએ છીએ ઘર ઘરથી કામ કામથી ઘર તો હા કે આપને પણ એક ટાઈમે એમ વિચારવું જોઈએ કે આપડે પણ અમુક સમય કાઢવો જોઈએ.
હા આ શું છે જરૂર સમયે હા જીવનની સૌથી કિંમતી સંપત્તિ છે ઘર સમય ક્યારેય પાછો આવતો નથી. હા તો કે છે ને આપને પછી પસ્તાવાનુય થાય છે. આપણે કૈંક કરવું હોય તે શું મન છે, આજ કરો સો કલ કરો, કરો છો આજ કરો. કાલ કરીએ, પરસો કરીએ.
હા, કે ભાઈ સારો ટાઈમ આવશે, તો આપડે કરશું. પણ સારો ટાઈમ આવતો નથી, આપડે લેવો પડે છે.
હા લોકોઈ આપણે ટાઈમ સારું પડેને એ પાસે, ચાલુ થોડી ના હોય છે.
લોકો અત્યારે એ વિચારતા નથી કે ભાઈ- -અત્યારે કમાવવું જ છે એટલું એમ- -ઇ્પોર્ટન્ટ છે. એટલો પોતાને ટાઈમ આપવો પણ જરૂરી છે.
હા તો છેજ, આ શું છે? બિનજરૂરી મોબાઈલ ઉપયોગ આલસ ને કામ ટાળવાથી આદર્શની સામય બગાડે છે.
હા હો.
શું કરીએ છીએ કરવું મહત્વના કામ પેલા પૂરા કરવા અને સમય- કરનાર વ્યક્તિ જીવનમાં આપ સમય પર કામ કરીએ. પણ ખાય છે. એમને પણ સારો ઉત્સાહ મળે છે કે મેં કરી શકી.
હા સાચી છે.
હ તમે જો મહિલા હોય તો ઘરની - તો ત જમવા તમે છોકરા નો ઓફીસ તમે ટાઈમ- કરીને તો તમારું કામ ફટકા મા થઈ જાય. તમારો પણ જલ્દી પતી જાય, જો તમે ટાઈમ ના રહીએ તમે તો આપનું કામ જલ્દી ના
હા.
સમય નો બગાડ થાય છે.
હા. એ સમજતા નથી અત્યારે- - એ સૌથી મેન- હ અત્યારે, પૈસા કમાવવું પણ નથી, અત્યારે સૌથી મેન- -ટાઈમ છે, સમય છે. કે જે છે, આપણે મઈલો છે, તો આપણે એનો ઉપયોગ કરીએ.
હા, તો છે જ.
જીવી લઈએ, સરખી રીતે- પણ અત્યારે જે એવો યુગ છે, એમાં તો આપડે- બસ. દોઈડા જ રાખે છે, દોઈડા જ-
હા, ના પણ આપણે જો સમય પર કામ કરીએ ને, તો આપણે આરામ માટે- - પણ સમય મળીએે ને. હા તો તને શું થાય છે દિવસ- કામ કરું છું તમે કે બાઢ ધીરે ધીરે કામ કરો . થઈ જશે તો પણ તમે સંધ્યાકાળમાં સ્વરનુ કામ ભાગે ભાગે રીતે ચાલે છે.
હા, એ પણ સાચું છે.
તમે જે ટાઈમટેબલ આ ટાઈમ હમણાં શું છે ટાઈમ રાંધું છે એવી રીતે કરે તો કામ ફટાફટ થાય છે, તમને પણ બોપરે આરામ નું ટાઈમ મળ, રાતે મળે.
હા હા, એ પણ સાચું છે હા. સમય પર ઉઠવું જોઈએ, સમય પર જમવું જોઈએ સમય પર સુુંવુ જોઈએ કે આપળે તો અત્યારે હોતું જ નથી.
હું તમે રોજ એક જ ટાઈમ પર સુંએ હા, એક ટાઈમ પર સુંએ સવારે વેલા એકચ ટાઈમ માં ઉઠીએ તો તમને આદત પડી જાય છે, આ કામ ની તો શું વાત લા લાગે છે. એક આમ આળા તેળા થઈને આલસ આવે, પણ ધીરે ધીરે જેમ યોગા કરીએ ને શુરવાતમાં છે કેવું લાગે છે, તમ તમે એક વાર કરવા લાગો તો એમ આદત કરીએ છે
હા, હા ઈજ ને. લમ. કે અત્યારે જે દોડધામની દુનિયામાં આપળે અત્યારે તો હમ્મ. કોઈ વેલું પણ એટલું ઉઠતું નથી, સમય પર જમતું નથી, સમય પર સુતું નથી તોઓમ એ સમયનો આપ ળે બગાળ કરીએ છીએ કે અત્યારે સમય છે, તો સરખી રીતે આપળે આપળો શેહેદનો ધ્યાન રાખીએ ખાઈ પીને સરખી રીતે આપળે ટાઈમ ટુ ટાઈમ સૂવું, ઉઠવું.
તો ટાઈમટેબલ બનઈ દિએ ને કે તમે આ ટાઈમ પર આ અભ્યાસ કરો, આ ટાઈમ પર તમે સુ એમ પણ સમય પર કામ કરવાણો સિખાવે સમય પર મારું કામ કરવું છે.
હા, એ વસ્તુ સાચી છે.
આપળે એક ટાઈમટેબલ બનાવો પણ જરૂરી છે.
જરૂરી છે, આપન શું કરે કે છોકરા રમિએ પછી એનો અભ્યાસ થૈય જાય હા, અભ્યાસ તો રાત થઈ ગય આવે. ટાઈમ જ નથી રેતો, આ તો આપણની જ ગલતી છે ને.
હમ એ સાચું છે.
એટલે જ ટાઈમ પર જોઈએ જોઈએ.
હા.
ટાઈમ પર કામ કરનાર વ્યક્તિ તો આગળ વધીએ છે.
હા.
બાકી તો વાતને
હા એ સાચી છે. અત્યારે આપડે જોઈએ કે અત્યારે છોકરાઓ જે ટાઈમનો વેસ્ટ કરે છે. કે આપડે જોઈએ છે કે અત્યારે છોકરાઓ કોલેજે જાઈ તો પણ એ લોકો અ શું કેવાય એમ કોલેજની અંદર જાતા નથી ને ટાઈમ વેસ્ટ કરે છે. એ લોકોને અત્યારે આઈડિયા નઈ આવે
હા એ ટાઈમનો વેસ્ટ કરતા હોય છે એ લોકો
હમ્મ
સારી રીતે
હા હમ્મ
ટોપિક વાત કરીએ